હાલો.
કેમ છો મજામાં?
હા, મજામાં. અવાજ આવે છે?
હા આવે છે. તમને આવે છે?
હા આવે છે.
આજે હું કોલેજમાં આવતી હતી. ત્યારે મને રસ્તામાં એક નાનું છોકરું ચાની લારી પર કામ કરતો મેં જોયો. તો તેની ઉંમર વધારેમાં વધારે તો દસ બાર વરષ હશે. ત્યારે તેના હાથમાં પુસ્તક હોવું જોઈએ. ત્યારે તે કપ ધોઈ રહ્યો હતો. એ દ્રશ્ય જોઈને મારું મન ખુબ દુઃખી થઈ ગયું. તો શું આજ બાળપણ છે? હલો.
કપાઈ કપાઈને આવે છે. હલો.
હલો.
હા, બસ અવે આવે છે. હ હ આવે છે.
તો જયારે મેં એ દ્રશ્ય જોયું ત્યારે મારું મન ખુબ જ દુખી થઈ ગયું હતું. તો શું આજ બાળપણ છે?
તું જે વાત કરું છું એ તો ખૂબ જ દુખ દુખદાયક વાત છે અહ આજનો આપણો વિષય પણ બાળમજૂરીનો છે. લે બાળમજૂરી એટલે એવી ઉંમર ના બાળકો પાસે કામ કરાવું જ્યારે તેમને શાળામાં ભણવું રમવું શીખવું અને પોતાના સપનાઓ જીવવાનો અધિકાર હોવો જોઈએ. દરેક બાળકનું બાળપણ હસતું રમતું હોવું જોઈએ પરંતુ ઘણા બાળકોનું બાળપણ ગરીબી અને મજૂરીમાં પસાર થઈ જાય છે.
પરંતુ લોકો બાળકો પાસે કામ કેમ કરાવે છે?
તેના ઘણા કારણો છે સૌથી મોટું તો કારણ ગરીબી છે. ઘણા પરિવારો એટલા ગરીબ હોય છે કે બે સમયનું ભોજન મળવું પણ તેમને મુશ્કેલ પડી જાય છે. આવી પરિસ્થિતિમાં માતા પિતા મજબૂરીમાં બાળકોને કામ પર મોકલે છે. બીજું કારણ એ છે કે ભં અભંતાનું કે કેટલાક લોકોને શિક્ષણનું મહત્ત્વ સમજાતું નથી. અને અહ બીજા બી કારણો છે કે કેટલાક લોક કો ઓછા પૈસામાં બાળકો પાસે કામ કરાવી લે છે કારણ કે તેઓ વિરોધ કરી શકતા નથી.
પરંતુ શું આ બાળકોના અધિકારોનું ઉલ્લંધન નથી?
છે ને દરેક બાળકને શિક્ષણ આરોગ્ય સુરક્ષા અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. બાળમજૂરી આ બધા અધિકારો છીનવી લે છે. જયારે બાળક આખો દિવસ કામ કરે છે ત્યારે તે શાળામાં જઈ શક તું નથી. અને સાથે મિત્રો સાથે રમી શકતો નથી અને તેનું ભવિષ્ય અંધકાર મય બની જાય છે.
સાચી વાત છે. મેં છે ને ઘણા બધા બાળકોને હોટલમાં ગેરેજમાં કારખાના અને ચા ની દુકાનો પર ઘણા બધા એવા કામ કરતા જોયા છે.
હા, માત્ર શહેર માજ નહી અને ગામડાઓ પણ ગામડાઓમાં પણ ઘણા બાળકો ખેતરમાં કે નાના ઉદ્યોગમાં કામ કરવા જોવા મળે છે. કેટલાક બાળકો જોખમી જગ્યાએ પર પણ કામ કરતા હોય છે. જ્યાં તેમના સ્વાસ્થ્ય અને જીવનને મોટું જોખમ હોય છે. વિચાર કર જે ઉંમરે બાળકને પેન્સિલ પકડવી જોઈએ એ ઉમરે તે ઈટ હથોડી અથવા ભારે વજન ઉ ઠાવ ઉઠાવતો હોય આ કેટલી દુઃખની વાત છે.
હા, એટલે જ તો આપડે વાત કરે છે કે આ વધારે જ દુઃખ ની વાત હોય. તો શું સરકાર બાળમજૂરી રોકવા માટે કંઈ કરે છે?
હા ભારતમાં બાળમજૂરી સામે કડક કાયદા બનાવવામાં આવ્યા છે નક્કી કરેલી ઉંમરની ઉમરથી નાના બાળકોને જોખમી કામમાં રાખવું એ ગેરકાયદેસર છે. સરકાર બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે માટે પણ ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ માત્ર કાયદાથી સમસ્યા દૂર નથી થતી. જ્યાં સુધી સમાજ જાગૃત નહીં બને ત્યાં સુધી બાળમજૂરી સંપૂર્ણપણે બંધ કરવી મુશ્ક કીલ છે.
તો એમાં આપડું પણ કંઈક કર્તવ્ય છે?
હા છે ને જો આપને ક્યાંય કોઈ નાના બાળકને કામ કરતા જોઈએ તો માત્ર જોઈને આગળ વધી નહી જવાનું આ બાબત અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ લોકોને સમજ સમજાવવું જોઈએ બાળકને કામ નહી શિક્ષણ આપો. કારણ કે શિક્ષણ જ તેનું ભવિષ્ય બદલી શકે છે.
હા, સાચી વાત છે. હું ઘણી વખત લોકો કહે છે કે ગરીબી છે એટલે તો કામ કરવું જ પડે એમ.
ગરીબી એક મોટું કારણ છે પરંતુ તેનો ઉકેલ બાળમજૂરી નથી જે બાળક આજે શાળામાં નહી જાય તો આવતીકાલે પણ ગરીબો માંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે શિક્ષણ જ ગરીબીનું સાચું સમાધાન છે. આજે જે બાળક બનશે તે આવતીકાલે સારા ડોક્ટર, શિક્ષક, એન્જિનિયર વૈજ્ઞાનિક અથવા અધિકારી બની શકે છે.
એ તો તમે વાત સાચી કરી. એક બાળકનું બાળપણ બચાવવું એટલે આખું ભવિષ્ય બચાવવું ગણાય
બિલકુલ દરેક બાળકના ચહેરા પર સ્મિત હોવું જોઈએ. આંખોમાં સપના હોવા જોઈએ અને હાથોમાં પુસ્તક હોવા જ જોઈએ. મંજૂરીના સાધનો નહીં બાળપણ ફરી પાછું આવતું નથી. તેથી તેને મજૂરીમાં નહીં પરંતુ શિક્ષણ અને પ્રેમમાં પસાર કરવું જોઈએ.
સાચી વાત છે. આજે આ ચર્ચા એ મને ખૂબ વિચારવા મજબૂ મજબૂર કરી દીધી. હવે જ્યારે આપણે કોઈ બાળકને કામ કરતા જોઈશ ત્યારે માત્ર દુઃખ નહીં થવું. પરંતુ લોકોને જાગૃત કરવાનો પણ એક પ્રયત્ન જ કરીશ.
હા એ જ સાચી શરૂઆત છે કારણ કે સમાજમાં મોટો બદલાવ લાવવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ.
સાચી વાત માત્ર હું તો આજે પણ બાળમજૂરી સંપૂર્ણપણે કેમ બંધ નથી થઈ
અ માત્ર એક કારણ જવાબદાર નથી ગરીબીનું ગરીબી અગવનપણું બેરોજગારી જાગૃતિ નો અભાવ અને કેટલાક લોકો સ્વાર્થ આ બધા કારણો ભેગા મળીને બાળમજૂરી જેવી ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે. ઘણા માતા પિતા માને છે કે બાળક આજે કામ કરશે તો ઘરમાં થોડા પૈસા આવશે. પરંતુ તેઓ એ વિચારતા નથી કે જો એ જ બાળક ભણીને આગળ વધશે તો ભવિષ્યમાં આખા પરિવારનું જીવન બદલી શક શકે છે.
સાચી વાત છે એટલે ટૂંકા સમયનો લાભ લેવા જોતા લોકો લાંબા સમયનું ભવિષ્ય ગુમાવી દે છે.
એકદમ સાચી વાત છે એક બાળક જ્યારે શાળા છોડે છે. ત્યારે તે માત્ર ભણતર જ નહીં પરંતુ પોતાના સપનાઓ પણ પાછળ મૂકી દે છે. તું વિચાર કોઈ બાળકનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હોય પરંતુ પરિસ્થિતિના કારણે તે નાની ઉંમરે જ કામ કરવા લાગે. કદાચ દુનિયા એક સારો ડોક ટર ગુમાવી દે છે કોઈ બાળક વૈજ્ઞાનિક શિક્ષણ પોલીસ અધિકારી કે કલાકાર બની શક્યો હોત પરંતુ બાળમજૂરી તેના સપનાઓને અધુ અધુરા રાખે છે.
સાચી વાત છે બાળકને બાળપણ એક જ વાર મળે છે.
હા અને બાળપણ જીવવાનો સૌથી સુંદર સમય હોય છે. એ સમય રમવાનો શીખવાનો પ્રશ્નો પૂછવાનો સપના જોવાનો અને નવી વસ્તુઓ જાણવાનો હોય છે. જો એ સમય જ મજૂરીમાં પસાર થઈ જાય તો બાળકના વ્યક્તિત્વના વિકાસ પર પણ અસર પડે છે.
સાચી વાત છે. તો શું બાળમજૂરીથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.
હા થાય છે ને નાના બાળકોનું શરીર હજુ વિકસી રહ્યું હોય છે. જો તેઓ ભારે કામ કરે ધૂળ ધુમાડા અ અથવા જોખમી રાસાયણ વચ્ચે કામ કરે તો તેમના શરીર પર પણ ખુબ ખરાબ અસર પડે છે, ઘાણી વખત પૂરતો ખોરાક, આરામ અને સારવાર પણ મળતી નથી એટલે બાળમજૂરી માત્ર શિક્ષણ જ નહીં પરંતુ બાળકનાં સ્વસ્થ્ય અને આત્મવિશ્વાસને પણ નુકસાન પોચાડે છે.
સાચી વાત છે, આપળે ઘણી વખત લો કો બાળક ને કામ કરતું જોયને, પણ કઈ બોલતા નથી.
હા, આજ તો સૌથી મોટી સમસ્યા છે. અમે ઘણી વખત વિચારીએ છે કે આ મારી જવાબદારી નથી. પરંતુ સમાજ નો દરેક સભ્ય જવાબદાર છે, જો આપણે અન્યાય સામે ચૂપ રઈએ તો એ અન્યાયને પર પરોક્ષ રીતે સ્વીકારી રહ્યા છે. જાગૃતિ ફેલાવી લોકને સમજાવું અને બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન કરવું એઆ આપ નું કર કર્તવ્ય છે.
સાચી વાત છે તમારી શિક્ષકોની ભૂમિકા પણ મહત્વની હશે ને.
ચોક્કસ, શિક્ષકો બાળકોમાં ભણવાની પ્રેણા જગાવી શકે છે, જો કોઈ બાળક આર્થિક મુશ્કેલીને કારણે ભણવાનું છોડી દે તો શાળા અ તો શાળા, શિક્ષક અને સમાજ મળીને તેને ફરી શિક્ષણ સાથે જોડવાનો પ્રયત્ન કરી શકે એક શિક્ષક માત્ર એક વિદ્યાર્થીનું જ નહી, પરંતુ આખા સમાજનું ભવિષ્ય ઘડી શ કે છે.
સાચી વાત છે, હજી તમે મને ઘણું બધું બાળમજૂરી વિશે સમજાવ્યું આમાં તો હવે સરકાર કઈક અ સારા એવા કાયદા કાઢે તો બાળમજૂરી બચી શકે છે, અને બાળકોનું ભવિષ્ય સારું બની શકે છે.
હા, સાચી વાત આની પર તો જેટલી વાત કરીશું એટલી ઓછી પડશે.
હ, સાચી વાત છે.
હા, તો ફરી મલીએ.
હા, ચાલો.